હા ભાઈ, બોલો કેમ છે?
બસ મજામાં મજામાં, તમે કેમ છો?
મજામાં છું, આજે આપણે ગુજરાતના ફરવાલાયક
જી જરૂર જરૂર.
કેમ કે આપણું ગુજરાત છે ને ઐતિહાસિક ધાર્મિક અને કુદરતી સૌંદર્યથી સમૃદ્ધ રાજ્ય છે. અને અહીં કંઈક સુંદર પ્રવાસના સ્થળો આવેલા છે તો તમે ક્યાંય ગયેલા હોય તો એના વિશે જરા જણાવશો.
જી બિલકુલ કેમ કે ઘણાં બધાં એવા સ્થળો વિશે તો આપડે ગુજરાતની આ પવિત્ર ભૂમિ પર આપણે વસવાટ કરતા હોઈએ તો ગુજરાતની પવિત્ર જગ્યા ઉપર આપણે ના જઈએ એવું તો અ ભાગ્યે જ બનતું હોય છે. એટલે કે દરેક કંઈક ને કંઈક કોઈ વ્યક્તિ છે તે એક વસ્તુ તો અ નિહાળી જ હોય છે એટલે મતલબ અમારે તો ગુજરાતની વા કરે તો ગુજરાતમાં આ જો પેલા તો આપડે આપડા જગતનાથ ઈષ્ટદેવનુ જે મંદિ ર દ્વારકાધીશનું મંદિર છે. તો અત્યારે દ્વારકા ખાતે આવેલું છે આપણે ગોમતી નદીના અ ઘાટે છે આપડે મંદિર. તો એ પણ એક સરસ મજાનું એક સુંદર અને રમણીય જે મંદિર છે કહી શકાય અને ત્યાંનું વાતાવરણ જ. અને એક જે માહોલ છે. એ પણ કાઈક અલગ જ છે અને ત્યાં તમે ગમે તેટલી વાર જાવ તો તમને ક્યારે અંદરથી એવું નઈ થાય કે અ એમ કે આ એક જ વાર આવું છે મતલબ દરેક વાર તમને એવું અંદર થી થશે કે નઈ વારંવાર આ જગ્યા ઉપર આવો તો પણ તમને આનંદ અને આનંદ જ ભરપૂર રહે છે એટલે પછી વાત કરીએ તો દ્વારકાથી છે જ તમે થોડાક આગળ ચાલો તો તમને બેટ દ્વારકા જોવા મળે છે તો બેટ દ્વારકામાં પણ ખુબ જ. સરસ મજાનુંું લુક્ષ્મણીવા નું મંદિર છે. કૃષ્ણ ભગવાન નું મંદિર છે તો ત્યાં પણ ખુબ જ આપડ સુદામાં. જે સેતુ છે પછી આપડે. અ જે બ્રિજ બનાવેલો છે હમણાં સરકાર દ્વારા ત્યાં અ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવેલું તું તો એ પણ એક ખ ખૂબ જ સારું કહી શકાય અને પછી ત્યાંથી થોડાક ચાલો તો આપણા આખા ભારતની વાત કરીએ તો ભારતમાં આપડે અ ચૌદ જેટલા જ્યોતિર્લિંગ આવેલા છે તો એમાંનું એક પ્રકારનું જે જ્યોતિર્લિંગ છે આપણે ગુજરાત ખાતે આપડે દ્વારકા અ ખાતે આપડે આવેલું છે એક નાગેશ્વર. છે આપડે મહાદેવ નું મંદિર છે. તો એ પણ એક પ્રકારનું ખુબ જ પવિત્ર અને ઉત્તમ જગ્યા કહી શકાય એમ અને ત્યાર પછી બીજી જગ્યા જગ્યા ની વાત કરીએ તો ત્યાં અદભુત એક પ્રકૃતિની તો. કહી શકાય કે પ્રકૃતિની ભેટ આપણને આપેલી છે તો. ત્યાં મોટો દરિયો આવેલો છે તો એ દરિયામાં નહવાની જે મજા આવે. એ કઈ કુદરત નીકળા અથવા તો. કઈક અલગ જ દ્રશ્ય હોય છે કે જે મજા જ આવતી હોય છે એટલે. દ્વારકા તો બહુ જ ફરવા લાયક છે અને. દરેક વ્યક્તિ એ જવું જ જોઈએ એમને ત્યાર પછી છે જ. ત્યાંથી થોડાક તમે ચાલો તો તમને સોમનાથ જોવા મળે છે. પણ બહુ જ મસ્ત ભગવાન શિવનું મંદિર આવેલું છે અને ખુબ જ વિશાળ. એવી જગ્યામાં ત્યાં ખૂબ જ રમણીય દર્શક જે દરિયો છે અને. એ પણ ખુબ જ જોવા જેવું એક પવિત્ર સ્થળ કહી શકાય અને એક. ધાર્મિક સ્થળ પણ કહી શકાય છે તો તમે શું કેશો એના વિશે.
હા બરાબર છે સોમનાથ અને દ્વારકા ધાર્મિક આધમિક અને એમાં તમે જે કીધું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભગવાન હ ભગવાન નું જે જ્યોતિર્લિંગ છે અને કૃષ્ણનગરી દ્વારકા એમાં તો આપડે શું છે કે દર વર્ષે ગમે ત્યારે આપડે જઈ શકીએ અને એ સિવાયના પણ આપણે બીજા ઘણા બધા આપણે સ્થળો છે ગુજરાતમાં જેમની ખાસિયતો પણ સારી સારી છે જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ નર્મદી નદી ના કિનારે સાધુ બેટ પર બનેલી આ પ્રતિમા અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ બમણી ઊંચી છે અહીં રાત્રે થતા લેઝરસો અને ગ્લો ગાર્ડન પ્રવાસીઓમાં સારે આકર્ષણ જમાવે છે તો ત્યાં તમે ગયા છો
જી બિલકુલ બિલકુલ કેમ કે ત્યાં પણ એક દ્રશ્ય ખુબ જ મસ્ત છે અને રોમાંચક અનુભવ આવશે હોય છે કેમ કે હજી પ્રતિમા હમણાં જે બનાવેલી છે આપણે ઊંચાઈ એ તો વાત કરીએ તો ઉઊંચાઈ આપણને જોવા અંદાજત એકસો બ્યાસી મીટર જેવી ઊંચાઈ આપણને ત્યાં જોવા મળે છે અને ત્યા ખુબ જ મસ્ત એવો રમણીય દર્શક છે નર્મદા નદી બાજુમાં છે અને બંધ બાંધેલો છે નર્મદા એમ બાંધેલો છે તો ખુબ જ જયારે સાંજની સાંજના ટાઈમે તમે જાઓ છો તો લાઈ ટિંગ વગેરા ખુબ જ મસ્ત હોય છે એટલે એ પણ એક સારી વાત છે અને ત્યાં પણ હા ફરવા જેવું એક સ્થળ કહી શકાય છે એટલે એ પણ એક સુંદર્ય અને એક રમણીય સ્થળ છે બરાબર
બરાબર છે અને આપડે એક પછી આગ કચ્છનુંું જે રણ છે તે તો શિયા કચ્છ નું જે રણ છે ને આપડે એ તો શિયાળા દરમિયાન અહી યોજાતો રણ ઉત્સવ અને તમને ગુજરાતી કલા સંસ્કૃતિ અને સ્વાદિષ્ટ ભોજનનો અદભુત અનુભવ કરાવે છે ચંદ્ર પ્રકાશમાં ચમકતું આ સફેદ રણ જોવું એક લહાવો છે
એ બિલકુલ બિલકુલ જેમ કે ત્યાં તો અલગ જ કંઈક પ્રકૃતિ ની ભેટ આપેલી છે કે તમે ત્યાં ત્યાં જાઓ એટલે રણમાં તમે જુઓ તો કઈ વસ્તુ તમને દૂર દૂર સુધી કઈ વસ્તુ જોવા ના મળે એટલે કહી શકાય કે કુદરત ની એક ભેટ કેવાય કે ત્યાં પણ જો કઈ વસ્તુ નથી છતાં કોઈ વસ્તુ જોવા નથી મળતી છતાં પણ તમને કઈક એવો આનંદ આવતો હોય છે એટલે કે શિયાળો હોય હે કે ઉનાળો હોય કે પછી હા સોમાચાની ઋતુ આવતી હોય તો પણ ઋતુ પ્રમાણે ત્યાં જે વાતાવરણ હોય અને જે રણ છે એ પોતાનું એક આકર્ષક અને એક સૌંદર્ય દર્શક છે પોતાનું રૂપ છે બદલતું હોય છે એટલે એ પણ એક વસ્તુ ખુબ જ જોવાલાયક છે અને દરેક વ્યક્તિએ તો ગુજરાતમાં રહેતા હોય એટલે દરેક વ્યક્તિ તો ખુબ જ કાળજીપૂર્વક અ પોતાનો ઠેલો પેક કરીને ત્યાં નીકળી જવું જોઈએ એટલે વેકેશનમાં એવું ઘરે દસ દિવસ કાઢવા એના કરતા કઈક આ રી તેં કઈક વર્ક કરી અને ત્યાં નીકળી જવું એ ખુબ જ લાભદાયક છે તો તમે શું કેશો?
હા બરાબર છે સાચી વાત છે અને આપડે ગુજરાતમાં બીજા પણ ઘણા બધા સ્થળ છે જેમ કે આપડે માની લો કે તાસણ ગીર ગુજરાતનું એક ઐતિહાસિક શહેર છે અને ગીરનાર પરર્વ જુનાગઢ આપડું છે ને ગુજરાત નું એક તિહાસિક શહેર છે અને જે ગીર પર્વતની તળેટીમાં આવેલું છે એના મુખ્ય આકર્ષણો જે છે ને એ ગિરનાર પર્વત ઉપરકો ઉપરકોટ કિલ્લો મહાબત મકબરો અશોકના શિલાલેખ સાસ અને એની મુખ્ય વિશેષતાઓ જે છે ને એ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એશિયાઈ સીંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે અહીં સિંહો ઉપર દીપડા ચીતલ સાબર નીલગાય મગર અને પક્ષીઓ જોવા મળે છે જીપ સફારી દ્વારા જંગલી મુલાકાત લઈ શકાય છે તો એ પણ બહુ ફરવા લાયક સ્થળ છે
જી બિલકુલ બિલકુલ તમે જેમ વાત કરી કે જુનાગઢ જુનાગઢ તો ભાઈ આપડા ઐતિહાસિક રાજા રજવાડાની ભૂમિ કહી શકાય કેમ કે ત્યાં જે મોરે મોરો કહી શકાય એ પ્રકાર ન જીવન હતું પેહેલા તો ભાઈ એ રાજાશાહી નું જીવન અત્યારે તો આ લો કો શું જીવી શકવાના એટલે એ તો ભૂમિ કઈક અલગ જ છે એટલે ત્યાં તમને તો ગમે એટલી વાર જાઓ એટલે તમારે ખાવાનું ટેન્શન તો છોડી જ દેવાનું પણ રેવાનું ટેન્શન પણ બે તમારે છોડી દેવાનું છે કેમ કે દરેક વસ્તુ ત્યાં તમને મળી જવાની છે અને એ પણ તમને સારા એટલો બધો ખર્ચો પણ તમારે જોડે થતો નથી એટલે એ પણ એક ખૂબ જ સુંદર પ્રકારની વાત કેહેવાય કેમ કે હજાજ હજી મહિનો એક મહિના પેલા જ હું ત્યાં ગયો હતો જુનાગઢ આપડે તો જુનાગઢ માં આપડે રેવાની જે સુવિધા આપડી આપણા જે જુનાગઢ વિસ્તારમાં આપડી એક સમાજની વાડી છે તો ત્યાં દરેક પ્રકારની ઘણી બધી એવી હોટલો છે કે વાડીઓ છે તો ત્યાં પણ તમે રૂમ રાખીને રહી શકો છો વ્યાજબી ભાવે અને ઘણી બધી એવી ફરવા લયક પણ ત્યાં પણ ઐતિહાસિક જેમને ઘણી બધી આમ ઐતિહાસિક વસ્તુઓ જાણવાનો રસ હોય તો એ ત્યાં જતો હોય છે કેમ કે આપડે સમ્રાટ અશોક નો શિલાલેખ છે ઉપરકોટ ની ગુફા છે ગિરનાર તળેટી છે ભવનાથ છે પછી આપડો ગિરનાર છે પછી જે નવ હજાર નવસો નવાણું પગથિયા સાથે છે અને કહી શકાય કે આપણા ભારત નો સૌથી મોટો પર્વત માં એનું નામ છે એટલે એ વસ્તુ પણ ટોપ ટેનમાં આવી ગઈ છે એટલે એ પણ વસ્તુ એક ગર્વની વાત કહી શકાય છે અને આપણું જૂનામાં જૂનું સૌથી ભારતનું જૂનામાં જૂનું છે વિશ્વનું તો નહીં પણ ભારતનું જુના માં જુનું આપણું જે પ્રાણી સંગ્રહાલય આવેલું છે સક્કરબાગ સત્તર બાગ પરથી આપડે જુનાગઢ ખાતે આવેલું છે જે અઢારસો ને કઈક સત્ય છે આજુબાજુ નુ એનું નિર્માણ થયેલું હતું તો એ પણ એક કહી શકાય કે ઐતિહાસિક રૂપે ત્યાં જુનાગઢ ની જે ભૂમિ છે અને જે તળેટી છે તે તો કઈક અલગ જ છે અને ત્યાંનું જે વાતા વાતાવરણ હોય છે ખુબ જ એક એકદમ શુદ્ધ વાતાવરણ છે અને ડુંગરાળ પ્રદેશ છે એટલે એક સારી વાત કેહેવાય છે એટલે ખુબ જ આમ સુરક્ષિત કહી શકાય છે તમે શું કેશો
બરાબર છે પણ આપડેને ગુજરાત ના આપડે ફરવાલાયક સ્થળો ની વાત કરતા હોય ને આપડે જો આ આપડા સાપુતારા ને ભૂલે જાય એવું તો બની જ ના શકે કેમ કે સાપુતારા ગુજરાતનું માત્ર એક જ હિલ સ્ટેશન છે તે ડાંગ જિલ્લાના ગુજરાત મહારાષ્ટ્રની સરહદ નજીક આવેલું છે સમુદ્ર સપાટી થી આશરે એક હજાર મીટરની ઊંચાઈ આવેલું હોવાથી અહીં વર્ષભર ઠંડક ભર્યું વાતાવરણ રહે છે. સાપુતારાના તમને મુખ્ય આકર્ષણોની વાત કરીએ તો સુંદર સાપુતારા તળાવ સનસેટ પોઈન્ટ પરથી મનમોહ સૂર્યાસ્ત રોપ વે દ્વારા
બિલકુલ હા બિલકુલ એટલે એ પ્રકારે હા હોય શકે છે એટલે પાછું આપડે આ વાત તો ઘણી લાંબી છે તો આપડે પાછું આ ટોપિકને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું ચાલો મળીએ પાછા
મળીએ પાછા